હલો.
હલો.
હલો હા.
હા હા બેન તમારો અવાજ એકદમ મસ્ત આવે છે. હા હમ્મ.
હા હવે આવે છે અવાજ
હવે આવે છે ને ઓલા માં નતું આવતું પેલા
કઈ કંપનીના ફોન યુઝ કરો છો.
હું મારા બે ફોન છે બને ઓપો ના છે.
હા મારો સેમસંગ નો છે.
તમારો સેમસંગ નો છે અચ્છા
ઓપોનો બી સારું આવે છે ફોન
હલો.
હા હલો હા આવે છે આવે છે. હા શું કયો છો બોલો ને
હા અ કઈ ઓપ્પો કંપનીનો ફોન વાપરો છો
હા હું ઓપ્પો કંપની નું ફોન વાપરું છું હાલમાં
હા.
ને એ અ પણ એની એટલું સારું નથી રીસ મને એનું સારું નહી મળ્યું
કેમ બહુ હિટ થાય છે.
હા હીટ બહુ થાય છે. ફોન કેટલા જણ વાત કરો છો? મસ્ત વાત ના ના વાહન કરું હા બહુ હિટ થાય છે મારી પાસે બે ઓપો ના ફોન છે. પણ શું બંને બહુ જ હીટ થાય છે.
હા ફીચર્સ ને બધા સારા હોય છે પણ હિટિંગ નો ઈસ્યુ છે.
મજા નથી આવ બધી વાપરવાની યુઝ કરવાની મજા જ ન થ આવતી બિલકુલ ભી,
હા બીજા વિવો મોટોરોલા એપણ એજ, વનપ્લસ બધા એ ચાઈના ચાઈના કંપનીના છે.
હા ચાઈના કંપની ના છે બને અને શું ઓ વિવો વનપ્લસ તો હવે બંધ થવાનું છે ને,
હા વનપ્લસ ઇન્ડિયામાં બંધ થવાનું છે.
હા ઇન્ડિયા માં હવે કે છે બધા વન પ્લસ બંધ થઈ જશે.
હા એમાં ગ્રીન લાઈન બહુ આવી જાય છે વચ્ચે
હા એટલા માટે કે છે મેં હમણાં બે ત્રણ દિવસ પહેલા જ રીલમાં વાં વાચેલું હતું નહી તો મને વન પ્લસ નો લેવાની બહુ ઈચ્છા હતી પણ શું હા એનાથી આ સારું છે ગૂગલનું,
હા ગૂગલ નું તો બહુ મસ્ત છે,
ગૂગલ નો પછી આ આ પણ એક કંપની નીકળી હતી ને વચ્ચે, અ નો નોયસ નોયસ નોયસ હમ ક્યો હતો નથિંગ નથિંગ
હા નથીંગ ની કંપની
નથીંગ હા એનો કેમેરો બહુ મસ્ત છે મારા ભાઈ પાસે છે.
હા,
તો એનું જોયું તો એનું કેમેરો બહુ જ મસ્ત છે.
હા,
હમ, હ તો ઓ અરે આઈફોન તો આપણા બસ, વાર છે લેવાની,
હા,,
હમ હ સારામાં, સારું બાકી આવે છે એસી નેવું સુધી પણ મળે છે. પણ સારું એટલું સારું નથી કેમ કે એનો આ હાર્ડવેરને સોફ સોફ્ટવેર બને એક જ કંપની આજ બનાવે છે ને,
હા બીજા સેમસંગમાં પણ વીસ ત્રીસ હજારમાં મસ્ત આવી જાય છે. વીસ ત્રીસ હજાર ના બજેટ સુધી,
હમ વીસ ત્રીસ હજાર બજેટમાં હા સેમ
હા,
બહુ સારા પડે હું તો પેલા સેમસંગ ના જ યુઝ કરતી હતી. પછી ઓપ્પો લીધા તો ઓપ્પોમાં મને એક ફોન માં ઠીક હતો, ઓપો એફ ફિફ્ટન એ ઠીક હતો એમ પણ આ તો એફ ટ્વેનટી સેવન બહુ બેકાર છે જરા યુઝ કરવાની મજા નથી આવતી બાર મહિના થયા, થય છે પણ એવું થાય છે કે ફેંકી દઈએ હમણાં જ એને,
હા બહુ જ ઈશ્યુ આવે છે એમાં,
કરી શકીએ ન બારે લઈ જઈ શકીએ બહુ જ ખરાબ છે.
હા એના કરતા સેમસંગ સારું ઈ બહુ હિટ ના કરે
હા એટલે એ ઓપ્પોનું મેં વાંચેલું હતું કે એનો જે બોડી છે ને બહુ સ્લીમ હોય છે. એને હિટિંગ માટે બારે જગ્યા નથી આપતી. એટલે એ અંદર ને અંદર હીટ થાય છે.
હા વેપર કુલિંગ એ હોય તો ઈ કુલ કરી નાખે
હા પણ એવું કંઈ જ નથી. હ એટલે એની બોડી સ્લીમ છે ને એનો સ્ટાઈલિશ બનાવવા માટે એને આ ખરાબ કરી દીધું છે. હા
બહું રાડું નાખે છે ઈ ઈ હમણાંથી હમણાં કોલેજ માંથી આવી ને એટલે
તો હા એ-એ એમનું બેકગ્રાઉન્ડમાં નોઈઝ આવે છે.
હા ઈ બઉ અવાજ કરે છે. કોલેજમાં આવીને બધું કેઈ કે આજે શું-શું થયું કોલેજમાં એની સાથે
અચ્છા ઓકે એ બધું જણાવે છે.
હા આખી સ્ટોરી કઈ ન દે ત્યાં સુધી એને શાંતિ ન થાય
હા એ મારા દીકરા ની જેમ મારો દીકરો બી આવ્યો તો ઈ કહે છે, એ આજે સ્કૂલમાં ટીચરે આ કરાયું, ઓલું કરાયું
હા ઈ બેને એવી જ છે મારી બધું સ્ટોરી કેશે.
જ્યાંર સુધી એ જણાવી નઈ દેશે ને ત્યાં સુધી એના પેટમાં શું કહેવાય જમવાનું નઈ જાય
હા ખાવાનું પચશે નઈ, જ્યાં સુધી કેશે નઈ
એજ ને
બીજું આપણે આપણા ટોપિક ઉપર રિટર્ન જઈએ ફોન ઉપર કે હવે તમે તમારી બેન માટે બી એક ફોન લેવાના હતા ને?
હા બેન માટે પણ લેવાનું છે. હમણાં સેમસંગ ના નવા લોન્ચ થયા છે ને એમ સેવન ટી ને એમ ફોર્ટી સેવન
અચ્છા તો કયું-કયું વિચારી રાખ્યું છે કેવો લેવાનો છે?
હા એમ સેવન્ટીનનું વિચાર્યું તું એમાં કેમેરો બી મસ્ત છે ને, આ ફીચર્સ બહુ સારા આવે છે.
અચ્છા ઓકે એમ ટ્વેન્ટી સેવન? એમ સેવન્ટીન ઓકે સારું છે.
હા અમે ઘરમાં બધા એમની જ સીરીઝ યુઝ કરીએ છે. સેમસંગમાં, હા બીજી એસની સિરીઝ છે ઈ તો બહુ મોંઘી આવે છે.
હા. પણ એનીક એના રેટ પણ હાઈ જ છે ને?
હા. એસ ટ્વેન્ટી સિક્સ અલ્ટ્રાને ઈ બધાના રેટ બહુ હાઈ છે.
હાએ એતો છે. હા, હા. તો હવે એને સેમસંગ ફાવશે? એ તો કેતી તી ને એને સેમસંગ નહીં ફાવતું.
હા. ઈ પણ ઓપો જ યુઝ કરે છે, હા હમણાં અત્યારે. પછી મેં એને કીધું કે ધીરે ધીરે ફાવી જશે. ઈઝી જ છે બધા એના ફીચર્સ. હમ્મ.
હવે આ નથિંગના ફોન આવે છે બંધ થઈ ગયા છે, નહી તો એ લઈ લેવ કે
હા, નથીંગના આવે છે. હમણાં જ વચ્ચે લોચ લોન્ચ થયો તો એક મોડલ. એનામાં આપડે કવર ના બદલાવી શકીએ એ ઈસ્યુ છે, આખો સ્ક્રુને પાછ ળ રેય બદલાવવું પડે તો નીકળે કવર, કવર બદલાવા માટે
અચ્છા એવું છે, હમ્મ હમ્મ તો આપડે ફેન્સી કવર ના લઈ શ
હા.
આજ પાછળથી શું બોલે છે?
હા.
બીજું કયો હ બીજું બીજું?
બીજું, બસ શાંતિ છે. હા.
કામ પતિ ગયું બધું નવરા હવે?
હવે નવરા.
હમ્મ, હમ્મ બસ જો અમારા બી કામ ચાલુ છે. છો કરાને સુવડાવવાની કોશિશ કરીએ છીએ. પણ એ સ્ટોરી જોવામાં એટલો બિઝી થઈ ગયો છે, કે સુતો જ નથી.
હમ્મ, એને સ્ટોરી બહુ ગમે છે ને?
હા, બધી સ્ટોરી જોવે છે. જે જૂની-જૂની બધી સ્ટોરીઓ છે ને આપડી જે આપડા બસ સ્કૂલમાં આવતી તી. સસલોને સિંહ અને સસલું.
હા, પછી રીંછ એકલું ફરવા ચાલ્યું.
હા, રીંછ એકલું ફરવા ચાલ્યું.
હા, એ બધી સ્ટોરી ગમતી હશે એને.
હા, એ બધી સ્ટોરી ગમે છે, આખો દિવસ કે મને સ્ટોરી લગાવી મને સ્ટોરી લગાવી આપ મારે સ્ટોરી જોવી છે.
હા, કયા યુટ્યુબ એપ ઉપર જોય છે?
નહી, યુટ્યુબ ઉપર નથી જોતો એને હું પેનડ્રાઈવમાં અયાજ સ્માાર્ટ ટીવી નથી ને નોર્મલ ટીવી એન્ડ્રોઇડ ટીવી નથી.
હા, તો પેન ડ્રાઈવમાં નાખીને પછી કનેક્ટ કરી
હા, ઓટીજીથી પેન ડ્રાઈવમાં નાખું. અને એ પછી પેન ડ્રાઈવ કનેક્ટ કરી આપું એટલે ટીવીમાં ચાલુ પડ્યું.
હા.
હા, પછી એ જોતા-જોતા સુઈ જાય. એને પણ સાડા ત્રણ વાગેથી પેલા નીંદર આવે જ નહી. પછી ઉઠે મોડું રાતના સુએ બાર વાગે એટલો પરેશાન કરી નાખે છે.
રાત્રે મોડું સૂવે પછી સવારે ઉઠાય નહી સ્કૂલ માટે.
હા, સવારે સ્કૂલે નવ વાગે પહોંચી જવાનું.
હા, તો તો લેટ થઈ જતી.
હા, તોબી જબરદસ્તી ઉઠાડું ઉઠ હવે જવું છે સ્કૂલે.
હમ.
જરાક માટે કરે પછી પછી ત્યાં મજા આવે. એટલે એને.
હા સ્કૂલમાં બધા હોય. એના ફ્રેન્ડ્સને તો બધા મજા આવે. બધા સાથે.
હા ફ્રેન્ડસ લોકો સાથેને બહુ મજા આવે. એતો પછી ઘ આવાની ના પડીને મને સ્કૂલમાં રહેવું છે મજા.
હમમ.. પછી ઘરે તો આખો દિવસ બોર થઈ જાય. સ્લ સ્કૂલ ત્રણ કલાક ની હોય.
હા સ્કૂલમાં છુટ્ટી હોય. તો એને જવું હોય ના મને જવું છે સ્કૂલ.
હમ.
સ્કૂલમાં મજા આવે છે.
હમ બીજા સોસાયટીમાં ફ્રેન્સ હશે એના.
હા સોસાયટીમાં બી છે. એના બર્થડેમાં બધા ફ્રેન્ડસ લોકોને એને બોલાયું હતું.
હા.
બધાએ રમ્યું.
હમ બધા હોય, તો એની મજા આવે.
હા બધા છોકરાઓને છોકરાઓ જોઈ એને રમવા માટે.
હા.
એટલા માટે ચલો બેન હવે આપનો ટાઈમ થઈ ગયો છે. હા હવે પછી કરીએ. ઓકે બૅન ધન્યવાદ બાય થેન્ક યુ. તમારી સાથે વાત કરી બહુ મજા આવી.
હા, ભલે.
હ